હલો હા મજામાં જય શ્રી કૃષ્ણ તમે કેમ છો
જય શ્રી કૃષ્ણ મજામાં છે
હા
તમારે ત્યા વરસાદ આવે છે
એટલે હા હમણાં આવતો તો અત્યારે બંધ થઈ ગયો છે તમારે
અમારે હવે આવે છે પણ ખેતી ન બહ નુકસાન છે હવે
હા
એ થોડો આપડે બૂરુ બૂર આવે છે તમને ખબર છે બુરુ બુર મીન્સ
હમ
એટલે પાત્રો પાત્રો આવો છે
અચ્છા
હા હા તમારે તો કેવા આવે છે હવે કે બંધ છે હવે વરસાદ
હા મતલબ અ અમારે ત્યાં ત્યાં અ ઝરમર ઝરમર જ આવે છે એમ આમ ફૂલફશ હજી તો નથી આવતો
અમે અમને બી જ છે ઝરમર ઝરમર આવે છે પણ હવે મોસમ જોવાય છે તેવું આપડું વરસાદ ન પણ એ આવતો નહીિ મોબાઈલ બી બોલે છે કે વરસાદ આજે આવશે પણ જે આવ તો જ નહીિ
હા હા
વરસાદ આવો જોઈએ તો જ આ કશું થવાનું છે આગળ ભવિષ્યમાં ન તો પછી કશું નહી થવાનું
હા આપડા દેશની મોટી વસ્તી ખેતી પર જ નિર્ભર છે.
હા ના એજ છે ને પછી વરસાદ આવશે તો પછી એ બાકી જનતા કાશે ને તો પછી કોઈ નહી ખાવાની
હા ખેડૂતોને અન્નદાતા કહેવામાં પણ આવે છે કારણ કે તે દિવસ રાત મહેનત કરીને આપણા માટે અનાજ, શાકભાજી ફળો અને અન્ય પાક નું ઉત્પાદન કરે છે.
અને ખેડૂનો ખેડૂતોને આના ઉત્પાદન ની છે ને એનો કશો ભાવ નહિ છે અને પ્લસ એના ખર્ચો બહુ થઈ ગયો છે.
હા જો ખેડુત ન હોય તો આપણને ખાવા માટે અનાજ પણ ન મળે.
હમ્મ. એ છે.
હા ખેડૂત નું જીવન પણ ખુબ જ મહેનત ભર્યું પણ હોય છે.
હા, એજ છે કશું જ નહી બાકી પોણી આવું જ જોઈએ. હમ્મ.
તે વહેલી સવારે ઉઠીને પોતાના ખેતરમાં કામ કરવા જાય છે. ઉનાળાની ગરમી હોય, શિયાળાની ઠંડી હોય કે વરસાદ ન મોસમ હોય ખેડૂત સતત પોતાની ફરજ બનાવે છે.
હા ના એજ છે ને પછી ખેડૂતો જ કરે કરવાનું છે ને. ફાર્મિંગ કોઈ બીસરું નહી કરવાનું.
હા પાક સારો થાય તે માટે તે જમીન તૈયાર કરે છે, બીજ વાવે છે, ખા ખાતર આપે છે. પછી સિગ ચાઈ કરે છે અને પાક ને જીવાતો થી પણ બચાવે છે.
હમ્મ, એ જ છે ને. અમારે તો એ હ મોસમ જોવા આવે છે પણ આવતો નહી વરસાદ.
હા આધુનિક સમયમાં તો ખેતીમાં પણ ઘણો વિકાસ થયો છે. ટ્ર્રેક્ટર, હાર્વેસ્ટર, ડ્ર્રીપ સિંચાઈ સુધારેલા બીજ અને નવી ટેકનોલોજી ના કારણે ખેતી વધુ સરળ અને ઉત્પાદનક્ષમ બની બની ગઈ છે.
હમ્મ. હા એ જ છે ને પછી વરસાદ આવશે તો પછી આપડું કઈ ફાર્મિંગ નું કશું થવાનું છે ને તો પછી કશું નહી.
હા.
હમ્મ. હમ્મ, તમારે તો હવે મોસમ છે ને વરસાદનો પણ આવ તો નઈ. બરોબર અમારે તો એવી એજ છે મોસમ પણ આવ તો નહિ બરોબર.
હમ્મ, ખાલી ઝરમર ઝરમર જ આવે છે.
હા અમારે તો બી એ જ છે ઝરમર ઝરમર આવે છેને લગી જતો રહે છે રાતે આય તો ઝરમર ઝરમર આ તો પછી લઈએ પાંચ વા જતો રે એટલે.
હા. સરકાર પણ ખેડૂતોને વિવિધ યોજનાઓ, સહાય અને તાલીમ દ્વારા મદદ કરે છે.
હા એજ છે ને.
તેમ છતાં ખેડૂતોને વરસાદની અન્ય સીતિનું કુદરતી આફત, બજારના ભાવમાં વધત અને ખેતીના વધ્યા ખર્ચ ચ જેવી પણ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.
હા. એજ છે અને રાતે કશું આપડું કશું ઇનોડર છે હમને જેમ ત્યાં એટલીસ એ લેપડનો લેપડનો ડર છે, અમને
હા.
હમ એ રાત્રે આવે છે, અમારે તો એ જંગલમાં છે, રેપડ
ઓ. આપણને સૌને ખેડૂતોનો આદર હોવો આદર કરવો જોઈએ અનાજનો બગાડ ન કરવો જોઈએ કારણ કે દરેક દા દરેક દાણાની પાછળ ખેડૂતોની મહેનત છુપાયેલી હોય છે.
હા એ જ પછી એને ખેડૂતની બો મહેનત હતો અને ખેડૂતની કશું પીકનો ભાવ નથી છે, હવે
હા.
એ છે તમને ખબર છે કે ખેડૂત બો મહેનત કરે છે, પણ ખેડૂતની પીક ની કશું ભાવ નહિ છે.
હા.
હા.
યુવાનો પણ નવી ટેક કનોલોજી વૈજ્ઞાનિક ખેતી અને નવી ન નવી વિચારો દ્વારા ખેતીને વધુ સમજ સમૃદ્ધ બનાવી શકે છે.
એ સરકાર કાદા છે, નવી નવી ટેકનોલોજી પણ એ આપડે કશું કોમ નહી આવતી પન આપડે ખેતરનો રસ્તો જવાનો રસ્તો છે, ને એના માટે
હા.
અને પછી જો હવે ટેકનોલોજીથી કરીએ તો પછી એ બોવ મોઘું કરે છે એક ના પાંચ હજાર ત્રન હજાર એવું તો પછી આપડે કશું પરવડ નવાનું નજી પછી આપડે હાર્વેસ્ટર બોલાય લઈએ છે. અને પેલે જ આપડો પીક નો કશું ભાવ નથી આવે અમારે તો
હા.
ચપાતી ના એનો એનો ભાવ જોઈએ તો પં દરસો રૂપિયા કિન્ટલ પંદરસો રૂપિયાનો સો કિલો
ઓ.
કે પછી આપણે ટોટો નહી મળતો એનામાં નો ખર્ચ એનામાં જ નીકળી જાય છે.
હા.
આ બે ત્રણ હજાર રૂપિયા બે ત્રણ બે ત્રણ હજાર રૂપિયાનો હ આ લાવા લઈ જવાની ટ્રીપ છે ને તો પછી તો એનામ જ છે પણ એવું બોલવાનું હવે બધું ઘરનું છે ટ્રેક્ટર વિક્ટર તો પછી કશું સમજવાનું નહી
હા. એ વાત પણ તમારી સાચી છે.
હા.
ખેતી માત્ર એક વ્યવસાય નથી પરંતુ આપણા દેશ ની અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ નો આધાર સ્તંભ છે.
લોકોને વાટ છે કે બોવ આસાન છે, ખેતી કરવાનું પણ એમને ખબર નય કે ગામડામાં રહીને એવું કરવાનું
હા.
કઈ મજૂર નહી મલતા પૈસા દઈને કામ કરે છે, પણ મજૂર નહી મલતા એનું તો એવું કરવાનું હોય આપડે પૈસા દઈએ આપડે પૈસા દઈએ તારી મજૂર નહી આવતા અમારે ત્યાં એવું છે
હા ખેડૂતોને કેટલીક મુશ્કેલો અ જે
મુશ્કેલનો સામનો ખેડૂતને મુશ્કેલનો બહુ મુશ મુલ નો સામનો કરવો પડે છે પણ એવું કોને કોને કેશુ આપણે
હા
જેટલું જેટલી મહેનત કરે છે એટલું સામે એને ફળ પણ નથી મળતું
હા એજ છે ને ફળ જોઈએ આપડે તો કશું થવાનું હવે જો હવે કોટન લગાવયો છે પણ પાણીની જરૂરત છે ને તો પોણી નહીં આવતો પછી કશું નહી થતો
હા
પાણી આવશે ને તો બઉ કશું થઈ જવાનું છે કોટનને આપલો પપૈયા ને આપડીને
હા અંતમાં તો હું એટલું જ કહીશ કે ખેડૂત આપણા આપણા દેશની શાન છે તેમની મહેનત ના કારણે જ આપણું જીવન સુખ ખમય બને છે
હા ના એજ છે ને તો આપડા ખેડૂત જ છે આપડું આગલું પાછલું ભવિષ્ય તો પછી કોઈ નહી છે આગળું પાત્રું ભવિષ્ય
હા આપડે સૌ ખેડૂતોને સન્માન કરીએ તેમની મહેનત ને કદર કરી અને દેશના વિકાસ માં તેમનો સાથ આપીએે
હા એ જ છે ને તો આપડે સાથ આપવાનો તો પછી આપડું કઈશું ધાન નું ભાવ વધ તો પછી આપડે અમે તો સરકાર ને બહું બોલે કે છે કે અમારો કશું પીક નો ભાવ વધારો વધારો પણ એ વધારતો જ નહી
હા
પપૈયા અમારી ઉ જાય છે દસ રૂપિયે કિલો અને તમને કેટલા રૂપે પચીસ ત્રીસ રૂપિયા કિલો મળે છે ને તમને
હા
પછી અમારે તઈથી દસ રૂપિયા આવે વોટર મેલન અમે લગયા છે તો દસ રૂપે કિલોથી વેચછે અને તમે ત્રીસ રૂપિયા કિલોથી લે છે
હા
જેનામાં ડિફરન્ટ થાય છે ને ડિફરન્સ
હમ
વીસ રૂપિયા ટ્વેન્ટી રૂપીસ નો ડિફરન્સ છે વીસ રૂપિયા એટલે
હા
હા એજ છે ને પછી
એ વાત
કશું એમ આદું પોલિટીશિયન એ કવું જોઈએ કે આપડો શતકરી નો ભાવ વધારો પીક નો ભાવ વધારો એવું જ છે ને વધારે છે તો જ આપડું કશું ભવિષ્યમાં કશું થવાનું ના તો પછી કશું નહી શેતકરી ન બીને પૂરું થવાનું એનું સપનું છે
હા એ તમારી વાત સાચી છે
હમ અરે હવે અમારે તો જમીન નો ભાવ છે ત્રીસ પો પોત્રીસ લાખ રૂપ એક એકર
હમ
હા એના માટે પચીસ છેજ કર ઓર્ડર છે કશું લેવા માટે
હા ચલો મને તમારી સાથે વાત કરવામાં ઘણી બધી ઇન્ફોર્મેશન પણ મળી
હા ચાલશે ચાલશે
હા ચાલો જય શ્રી કૃષ્ણ